તો
બસ, બસ મજામા.
કેવું, ચાલે છે.
બસ શાંતિ છે, તમે બોલો.
અમારા, આમ તબિયત ને એવું કેવુ બરાબર છેને?
હઉ એકદમ ફર્સ્ટ ક્લાસ તમારે કેવી છે, તબિયત.
બસ મજામા અમારે, તો જવા દોને અહં બાજુમાં એક બેન રે છે. તો એમના હસ બં એમને, આમ દરરોજ ખરાબ શબ્દો બોલેને એમની ઉપર અહિંસા કરે. તો ખરાબ બાબત એવા, એમ. તો આવું સઉું નાક, હા. આવ સાવના કરવું, જોઈએ એમને એક સ્ત્રી છે, એને પાછું.
બઉુ મોટું કૃત્ય છે, તો ના થવું જોઈએ
હા, એમનું આમ સમાન કરવું, જોઈએ.
હા, મા માણસ પહેલી જરૂરિયાત એનું સન્માન હોય, તો સા
હા, અને આવી રીતે, આમ એમની ઉપર અહિંસા. ના કરવી જોઈએ, અને એમ પણ અહિંસા, એટલે તો આમ મન અને વાણી અને પોતાના, કર્મ દ્વારા કોઈ પણના જીવનને, આમ નુકસાન ન પહોંચાડવું જોઈએ.
હ, હા એ. તો સાચી વાત છે, આપડણે બોલા પણ, ધ્યાન આપ આપવું જોઈએ, અને કોઈનું ના જોઈએ.
અહિંસા માનવ જીવનનો, એક મહત્ત્વપૂર્ણ નૈતિક સીધ સિદ્ધાંત છે.
હા, એ તો સાચી વાત છે, કે માણસને બધી જ ફરજમાં આવે થી અ એ કોઈ પોતાના દ્વારા કોઈને, નુકસાનના પહોંચાડે શારીરિક કે માનસિક.
હા. તે પ્રેમ દયા અને કરુણા અને શાંતિનો સંદેશ આપે છે, અહિંસા
હા, એ તો સાચી વાત છે. સૌથી, પહેલા તો કર કે આપણ લોકો પર એમ બ શીખવાડે આપણને કે લોકો ન દર્દ સમજવું લોકોનું દુઃખ સમજવું
લોકોની તકલીફ સુું છે સમજવી હા અને સમાજમાં ભાઈચારો જળવાઈ રહે અહિંસા ના લીધે એવું આમ અમુક વાર નહ જોતું આપણે રસ્તા ઉપર જતા હોઈએ ને ક્યાંક બે જણા આમ ઝઘાડતા હોઈએ પણ એ જો ઝઘડ્યા કરતા હિંસા કર્યા કરતા શાંતિ થી બેસીને જો વાત સુલજાવી હોય ત આમ આગળ છે અને પોતાનો જે સંબંધ હોય એમની સામે સાથે પણ આમ કરવાવાઈરે
હા એ તો સાચી વાત છે
તો અહિંસા નું વિશેષ મહત્વ છે મહાત્મા ગાંધી એ અહિસા અહિંસા ને પોતાના જીવનનો આમ આધાર બનાવ્યો હતો
હા આપડા શસ્ુને પરમો ધર્મ એમ કે તમા સૌ સૌથી મોટો ધર્મ જ હિંસા છે છે
સાચી વાત તેમને સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને ભારતને સ્વતંત્રતા અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું
હા એ તો ખરેખર એમનું સૌથી મોટું એજ હતું કે એમને કોઈ પણ હિંસા કર્યા વગર કે લડાઈ કર્યા વગર અંગ્રેજ
હા
પતતે કાી મુખ્યા હતા
હા એમને તો એમ પણ ઘણા બધા આંદોલનો કર્યા હતા પણ આમ અહિંસાના માર્ગે જ કર્યા હતા કોઈ પણ જાતની આમ હિંસાને એમને અપનાવી નથી એવી જ રીતે જો આપ આપે પણ હિંસાને ના અનાવીએ તો સારું રે આપણા માટે આપણા ઘર માટે આપણા સમાજ માટે અને આપણા દેશ માટે પણ સારું રે
હા
કે જો જો બે માણસો જો વચ્ચે યા બે કુટુંબ વચ્ચે પણ જો આવી રીતે હિંસા ના માર્ગે ચાલીને જો સુલાવામાં આવે વાતને તો એ આગળ રે અને જો લડવાને એવું તમે જાઓ તો ફરી એ સંબંધ ના જળવાય રે.
હા
હા.. અને ગાંધીજી ના વિચારો તો આજે પણ આમ સમગ્ર વિશ્વને પ્રેરણા આપે છે.
હા ભારતમાં જ નહીં આ આખા વિશ્વમાં જે છે એ ગાંધીજી નું સન્માન કરવામાં આવે છે.
હા.. એમની પુસ્તકો પણ આમ વાંચવામાં આવે છે.
હા.. અમ્ એમનું પુસ્તક જે છે ને લખ્યું છે કે જે બહુ લો.. પ્રખ્યાત છે લોકો વચ્ચે. કે જેમાં સત્યઅ અહિં સા.. એવા બધા ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે અને એમની જીવન ગાથા લખવામાં આવી છે.
હા
નામ તો પણ એમ નથી યાદ આવતું પણ એ કંઈક સારું જ છે. એ એમના દ્વારા લખ અમા આવ્યું તું એમ
હા અને અહિંસા માત્ર શારીરિક હિંસા ના કરવાનું કામ નથી. પરંતુ કોઈના પ્રત્યે આમ ખરાબ વિચાર પણ ના રાખવો જોઈએ. કઠોર શબ્દ પણ ન બોલવા જોઈએ. અને દરેક પ્રાણી પ્રત્યે પણ આમ દયા ભાવ રાખવો જોઈએ અહિંસાનો ભાગ છે એ તો.
હા એ તો સાચી જ વાત છે ને કે અમ્ આપણેે કેહેવાય છે કે આપણે જે બોલ્યા હોય એ આપણે તો કદાચ અમ્ થોડા ટાઈમમાં ભૂલી જઈએ પણ સામે વાળી વ્યક્તિ જે છે એ બોલાયેલા શબ્દો એને અ કેટલા સમય સુધી યાદ રાખે અને એને કેટલું નુકસાન પહોંચાડી શકે એ તો એજ જાણતું હોય છે.
હા અને આજે, આજે આજે જ અમારે કોલેજમાં એક કુત્રી છે તો બચારી આવે છે ખાવા શોધવાને બહાર તો હાલ તમે જુવો જ છો કેટલી ગરમી છે. તો ઠંડક ના લીધ્ દે બચારી કોલેજમાં આવે છે સુવા માટે. પણ અમારા કોલેજ ના લોકો એને લોખંડની પાઈપ થી મારીને બહાર ભગાડે છે.
ઓહ હૉ હૉ હો પ્રાણી પ્રત્યે કૃરતા
દયા ભાવ નામની કઈ વસ્તુ જ નહીં એ લોક કોનામાં એવું મને લાગે
હ હા
કેમકે એ લોકોએ આવું તો ન કરવુ કરવું જોઈએ
હા કારણ કે પ્રાણીને જો પ્રાણીને સમજે રાણ પણ હોત તો પછી જો તો સ્વય તો હા તો બહુ સ સારી બાબત ના કેવાય એમ કે આવું ના કરવું જોઈએ
કેમ કે એ બચારું મૂઘું છે અને કાં તો ખોરાક ના લીધે આવતો હુવાઇ કા તો આશરો લેવા માટે આવતું હોય
હા
પણ આ લોકો સમજતા જ નથી ને મારીને કાઢી મૂકે છે બાર
બરાબર અને આપડે એમના ઘરમાં નથી ઘુસ્યા
હા એ તો ખાસ
આપણે એમના ઘરમાં ઘુસ્યા એમનો માટે છે આપણે છીનવી લીધું છે છે
તો પણ આ લોકો હા બોલ
એ તો પણ આપણેે જેમનો આદર નહી કરીએ તો પછી ત તો ઘણા માઠા પરિણામ આવી શકે એમ છે
હા અ અહિંસા તો માનવતાના મૂલ્યોને મજબૂત બનાવે છે આજના સમયમાં વિશ્વા વિશ્વમાં શાંતિ અને એકતા જાળવવા માટે અહિંસા ખૂબ જ જરૂરી છે જો લોકો અહિંસા હિંસા ના માર્ગે ચાલે તો ઝઘડા દ્વેષ અને હિંસા માં ઘટાડો થઈ શકે છે
હા એ તો સાચી વાત છે અને અ એના એના માટે જે છે એ ઘણા બધા મુવીઝ પણ છે જેમ કે મુન્નાભાઈ એમ બીબીએસ માં બતાવ્યું હતું કે અ બ એક અને એવું ને એવું એક બીજું મુવી હતું કે જ્યાં ગાંધીજી હતા એમની એમનું જોડે વાતચીત કરતા હતા બધા હીરો હોત તો કયો હીરો હતો યાદ નહી આવતું હમ એ જે હીરો હતો એને ને ગાંધીજી દેખાતા તા. તો એ ગાંધીની સાથે પછી લોકો લોકો એમની પ્રોબ્લેમ શેર કરતા હતા. અને પછી જે છે ને એવું મુવી મતલબ બનાવ્યું તું એમ તો એવા મૂવી લોકો કાઢવા જોઈએ
હા એટલે ગાંધીજી શું કરતા હતા કે, માર્ગ દેખાડતા હતા. એ પણ અહિંસાનો. એમાં જ એક સ્ટોરી હતી કે કોકની પ્રોબ્લમ હશે કોઈ ભાય ની એ મુવી માંજ હતું મે જોયું છે. તે મૂવી માં જ હતું કે દરરોજ ઉપરથી એક ભાય આવે એમના બહારને જ થૂક કીને જતા રે.
હમ્મ.
તો એ પ્રોબ્લેમ એને શેર કરી તો ગાંધીજી એ માર્ક બતાવે કે એ થૂકવા આવે છે તો એને થૂકવા દો. તમને એની સામે જ બાલ્ટી લઈને સાફ કરવા જાવ એની ગંદકી. તો એ આપોઆપ જ શરમાઈ જશે થોડા સમય પછી અને થયું પણ એવું. કે થોડા સમય પછી છી એને બે ત્રણ વાર નોટિસ કર્યું. કે આ ભાઈ તો આમ દરરોજ આવીને આમ ઉભા રે છે ને સાફ કરે છે. તો પછી એની જાતે જ એને થુકવાનું બન કરી દીધું.
હા એ
હા એટલે હેન તને એ એક વાત તો આમ સારી બાબત કહેવાય. કે તમે વગર કશું કરે પણ ઘણું કરી શકો છો.
હા હા.
અને અહિંસા દ્વારા પ્રેમ અને સમજણનું વાર્તાવરણ પણ ઊભું થાય છે.
હા.
અહિંસા એમ આમ માનવ જીવન નુ એમ શ્રેષ્ઠ ગુણ છે. દરેક વ્યક્તિ આમ અહીં સા ના સીધ દ્ધાંતોને અપનાવીને શાંતિપૂર્ણ અને સુખી સમાજના નિન નિર્માણ માં યોગ દાન આપવું જોઈએ. જેમ કે આમ બે મિત્રો કે મત ભેદ થાય તો ઝગડો કરવા અને બદલે આમ શાંતિ થી વાસકી વાતષિત કરીને આમ સમસ્યા નો ઉકેલ લાવો તો એક કામ સારું પરિણામ નીકળે
હા એ તો સાચી વાત છે,
આવા ગુણો જે છે, એ બાળકોને નાનપણથી જ સમજાવવા જોઈએ,
હા સાચી વાત છે, અને તમે કીધું એમ અહિંસા પરમો ધર્મ આ આપણા ભારતીય સંસ્કૃતિનો એક મહાન સંદેશ છે, કે અહિંસા એમ સારી ઉપર કરતા ઉપર છે અને વિશ્વમાં ઘણા મહાન લોકો થઈ ગયા પરંતુ મહાત્મા ગાંધી એ અહિંસાની શક્તિથી આખા વિશ્વને આમ ઘણું પ્રભાવિત કર્યું છે.
હા
હા આજકાલ પણ એમને આમ ઘણા માણસો યાદ કરતા હોય છે,
હા હા પ્રેરણાદાયક પ્રસંગો છે,
હા હા વાત તો સાચી તમારી, એટલે આમ એક અહિંસા જો તમે અપનાવો તો આમ તમારું જીવન આમ સારું બની શકે છે,
હા
હા વાંધો રે
હા હા
સારું
હા
પછી વાત કરીએ,
હા હા
હા.